હલો હા ભાઈ કેમ છો?
જય શ્રી કૃષ્ણ એકદમ મજામાં છો. તમે કેમ છો?
હમે પણ એકદમ મજામાં હમણાં તો ખુબ જ સારીર ને એવું બધું ચાલ્યા કરે છે કારણ કે હમણાં જે દિવાળી આવવાની છે તો અમારી ઘરે તો મતલબ બધું સાફ સફાઈને એવું બધું કરવાવામાં હમણાં તો લાગી ગેલા છે અને બધા ખુબ જ વ્યસ્ત થઈ ગેલા કારણ કે તમને ખબર જ છે બ કેટલુંક બધું કામકાજ હોય છે અને ઘર થી કેટલો કચરો કાઢવામાં આવે છે અને કેવું બધું મતલબમાં બધું ઘર સજાવવામાં આવે છે પેન્ટ કરવામાં આવે છે. અને સારું સારું બી લગાવવામાં આવે છે. લાઇટિંગસ લગાવવામાં આવે છે કારણ કે દિવાળી ના સમય પર બધા જ પોતાના ઘરને સજાવે છે અને ખુબ જ સારી રીતને એવું બધું કરતા ર છે એથી દિવાળી પર બધાના ઘર ખુબ જ સારા દેખાતા હોય છે અને બધી લાાઈટિંગ પણ લગાવેલી હોય છે. અને બધા દીવાને પ્રગટાવે જેથી ખુબ જ મસ્તીખે છે જેથી કરીને અમારા ઘરે મતલબમાં દિવાળી નું બધું કામકાજ ને બધું ચાલ્યા કરે છે અને હમણાં તો મતલબમાં બધું દીવાને બધું લાવાનું હોય બજાર થી તો બધું લાવા બધા નીકળેલા છે અને રંગોળી પણ બનાવવાનું નું પણ સામાન પણ બધા લાવા નીકળેલા છે. તમારે ઘરે કેવું ચાલી રહ્યું છે હમણાં?
હા અમારા ઘરે પણ સેમ યાર એટલે કે અમારા ઘરે કોઈ આવે તો દિવાળી આવી રહી છે એટલે કે ઘર સાફ સફાઈ કરવા માંડી રહ્યા છે અને ઘરમાં શું કેવી પ્રકારની દિવાળી આવશે તે તે લાાઈટ મૂકવાની છે તે પણ બધા ચર્ચા કરે છે અને શું કરશું આ વખતે ન્યુ કરશું એ પણ ચડતા છે. અને દિવાળીમાં તમે જાણો છો કે એક ધાર્મિક તહેવાર છે અને દિવાળીનો તહેવાર તમે જાણો છો કે આપણા દેશમાં ખૂબ સારી રીતે મનાવવામાં આવે છે અને બહારના દેશો પણ ખૂબ સારી રીતે મનાવે છે. અને અમારા ઘરે તો દિવાળીનો તહેવાર આવવા પહેલાં જા એટલે ખબર જ પડી જાય છે કે દિવાળી આવી રહી છે કારણ કે અમારા જે ઘરે નાના નાના બાળકો હોય છે તે લોકોને ફટાકડા ફોડવાનો બહુ શોખ છે. અને એ લોકો દસ દિવસ પહેલા લાગી જ જાય છે ફટાકડા ફોડવા અને ખુબ મજા કરે છે. અને અમારા જે ઘરના બીજા સદસ્યો છે તે પણ બધા સાફ સફાઈ કરવા માંડી જાય છે અને બધા સાથે સથે ભેગા થાય વાતચીત કરે અને હસી મજાક કરી રહ્યા છે અને દિવાળીમાં શું કરશું આ વખતે શો પ્લાન કરશું શું નવું વસ્તુ ઘરમાં લાવશું શું ખરીદશું એ બધું વિચાર કરે છે કયા પ્રકારના કપડાં ખરીદશું તે પણ બધા વિચાર કરતા છે અને ઘણા બધા પ્રકારના અમારા જે એટલે કે અ જે દિવાળીમાં ખર્ચા કરીએ છીએ મોસ્ટલી એમ તો વધારે એમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, ત્યાંના પરથી અ જે વસ્તુ લાવવાનું જે અમે ઈચ્છી એટ ઓનલાઈ અમે ઓનલાઈન ખરીદી વધારે કરીએ છીએ જેમ કે ટીવીની પછી વોશિંગ મશી જી જે એસી છે ત્યારે આપણેે એમ ઘણ બધું આપણને ઓફર મળી જાય છે આવા બધા ફેસ્ટિવલ ને આવે ત્યારે એટલે કે મોસ્ટલી અમે ઓનલાઈન ખરીદી કરીએ છીએ અને આવા બધા જે પણ આપણે દુકાન માં ખરીદી કર છે ત્યાંથી કરતા આપડણે એમેઝોન પર છે ફ્લિપકાર્ટ છે તેના પરથી ખરીદી કરીએ તો આપણને ઘણી બ તો એવું ડિસ્કાઉન્ટ મળી જવાનું આપણને મળી જાય છે. એટલે કે આવા બધા એમેઝોન છે ફ્લિપકાર્ટ છે તેમાં ઓફર આવે છે આપણને સોશિયલ મીડિયા કે ફોન પર આપણને મળી જશે એટલે એ ધ્યાન નાખવું જરૂરી છે અને અમારા ઘરે દિવાળી આવે તો બધા સઘા સંબંધી આવે છે પછી મામા, ફોઈના બધા પીવેરાઓ રહેવા માટે આવે છે. પાંચ છ દિવસ માટે અને બધા લોકોને આપડે તમે જાણો છો કે દિવાળીને આગલે દિવસ એવું સાલમુબારક હોય છે એટલે કે નવ વર્ષ સ્ટાર્ટ થાય છે એમ. એટલે અમારા આગર બાજુ તો સત્યનારાયણ ની એવી ઘણી બધી કથા એટલે કે પૂજા પણ રાખવામાં આવે છે ત્યારે આ બ ધા અમારા ગામના બધા લોકો ભેગા થાય છે પોતાના હાથમાં લાવને સાલમુબારક કરે છે મોટા વૃદ્ધ વડીલોને પગા પડેએ છે અમે તો અને અમે વૃદ વડીલો અમને બક્ષીસ પણ આપે છે તે અમને ખુબ ગમે છે અને અમે સવારમાં બધાના ઘરે જઈને આવો સાલ મુબા રક અમે કહીએ છીએ. એ પ્રથા ખુબ સારી છે અને ખૂબ આ આગળ ચાલતી આવેલી છે અને આપડી જે આપણા જે દેશના બધા તહેવારો છે તે બધા ખુબ પ્રચલિત છે અને ખૂબ સુપ્રસિદ્ધ છે કારણ કે આવા ધાર્મિક તહેવારોને આપણા બીજા બહારના દેશમાં ખૂબ અહ વાત પણ કરે છે અને બધા લોકો ખૂબ માને પણ છે બહારના વિદેશીઓ વાળા જે આપણા દેશમાં મુલાકાત લે છે આપણા ધાર્મિક સંસ્કૃતિની તે બધા ખૂબ માને છે અને ખૂબ સારી રીતે લોકો પણ ઉજવે છે કારણ કે આપણા દેશના જે બધા તહેવારો છે તે બહારના દેશના વ્યક્તિ પણ બધા વિડીયો બનાવે છે મૂકે છે તે પણ મેં જોયા છે અને એ લોકો પણ આપણી સેમ રીતે આપણે જે પણ રીતે આપડે ધાર્મિક તહેવાર ઓની ઉજવણી કરીએ છીએ તેજ રીતે પણ કરે છે અને ફટાકડા ફોડે છે અને ખૂબ આનંદ માડે છે અને તમે જાણો છો કે દિવાળીને તે માટે ફટાકડા ફોડે છે પરંતુ આપણે ઈકો ફ્રેન્ડલી ફટાકડા ફોડશું તો એટલું આપણા ઈકો માટે સારું છે ને આપણા વાટવરણ માટે સારું છે કારણ કે આપણે આવા ધુમાડાવાળા ફટાકડા ફોડશું પછી ગમે એટલે કે તમે જાણો છો કે બરા કચરા વધારે થાયવા ફટાકડા પણ ફોડે છે. એના કારણે આપણા દેશને કે પછી આપણા જે આપડે પર્યાવારણને નુકસાન થવાનું છે જેથી કરીને આપડે એવું ધ્યાન રાખવું જોઈએ કે આપડે જે પણ ફટાકડા ફોરશો તેટલું ઇકો ફ્રેન્ડલી ફટાકડા ફોરવું જોઈએ. કારણ કે આપડણે જેટલું અઢોમણા નીકળે ગમે ત્યાં તેના કારણે આપણા વાદ-વાતાવરણમાં ભેટ થાય તેના આપણને નુકસાન પણ થશે એટલે કે એ ધ્યાન રાખવું જોઈએ કે આપડે યોગ્ય રીતે ફટાકડા ફોડવું જોઈએ અને ઇકો ફ્રેન્ડલી ફટાકડા ફોડવું જોઈએ અને અહ ઘણા બધા અવાજ દ્વારા ફટકડા નઈ ફોડવું જોઈએ. જેમ કે બોમ્બ છે કે પછીવા ફટકડા ન ફોડવું જોઈએ ઘણા બધા લોકો તો હાથમાંથી નાખીને પણ ફટાડા ફોડે છે તે પણ નહી કરવું જોઈએ કારણ કે આવી બધી ગંભીર બીમારી થઈ જાય છે એટલે કે તમે જાણો છો કે આ મારી પછી આામાં ફૂટી ગયો તો પછી આને ઘણું બધા પ્રકાર નુકસાન થઈ જાય છે એટલે કે આ બધી ઘણી બધા હરકતો કરે છે તે બધા લોકોએ સમજવું જોઈએ અને માતા પિતા એ પણ યોગ્ય ધ્યાન રાખવું જોઈએ કે તેમનો પુત્ર શું કરી રહ્યો છે અને યોગ્ય પ્રકારના એ લોકોને દેન જ્ઞાન આપવું જોઈએ. તમારે શું કેવું છે આ બાબતે યોગ્ય રીતે ફટકડા ફોડવું ખૂબ જરૂરી છે ને?
હા ભાઈ મારે તો એવું કેવું છે કે મતલબમાં એક દિવસ તો ફટાકડા ફોડી શકીએ અને તમે ખબર જ છે કે મતલબમાં આપડે દિવાળીમાં ફટાકડા ફોડીએ છ એવું મતલબ બહાર લોકો ન્યુ ર પર એવું બધું કેટલાક બટા ફટાકડા ફોડતા હોય તો જેથી કરીને આપડણે ફટાકડા ફોડવું છે પરંતુ એવા ઇકો ફ્રેન્ડલી થોડાક ફટાકડા ફરડવું જોઈએ અને ખુબ જ વધારે પ્રદુષણ થાય એવા ફટાડા ના ફોડવું જોઈએ અને થોડુંક ઓછું પ્રદુષણ કરાવવું જોઈએ અને બીજું તો બસ એજ છે કે દીવા પ્રગટાવો જોઈએ અને રંગોલી નગાવું જોઈએ અને ત્યારબાદ મતલબમાં બીજા બધા તહેવાર પણ ખુબ જ સારી રીત ઉજવ જોઈએ જેમકે હું વાત કરું તો નવરાત્રી નો તહેવાર પણ ખુબ જ સારી રીતના એ ઉજવવામાં આવે છે અમારી ઘર તરફ તો કારણ કે અમારી ઘર તરફ નવરાત્રીમાં દાંડિયાને રમાડવામાં આવે છે અને દાંડિયા ન પણ ખુબ જ વધારે કોમ્પિટિશન કરવામાં આવે છે અને જે કોમ્પિટિશનમાં એવું કરવામાંજ જે દાંડિયા સારી રીતના રમશે તો તેમને ટ્રોફી આપવામાં આવશે અને પૈસાનો પુરસ્કાર પણ આપવામાં આવશે અને જેના પણ ખુબ જ સારા પોશાકનેવા હોય પહેરેલા હોય અહ અહ તો ટેને ખુબ જ એવું સારું ઈનામ આપવામાં આવે તો જેથી કરીને અમારામાં રેનમાંતો નવરાત્રીમાં બધા નવ દિવસ લોકો ખુબ જ સારી રીતના રમે પણ અને દાંડિયા પણ ખુબ જ સારી રીતના રમે જેથી કરીને તેને પુરસ્કાર મળવાનો ચાન્સીસ મલે અને તે પૈસા પણ જીતી શકે દાંડિયા રમીને એટલે બધા દાંડિયા ખુબ જ વધારે શીખે છે અને દાંડિયા રમવા હમારા માં તો તો જેથી વધ વધારે પબ્લિક પણ થતું હોઈ ને ખૂબ વધારે મતલબ જેમ એ આરી કરીને પછી મતલબ અહ ગરબા રમીએ છે અને ખુબ જ મજા આવે છે એવ તમારા તરફ પણ બ નવરાત નો પ્રોગ્રામ સારી રીતના મજામાં આવે છે?
હા અમારા ગામમાં પણ નવરાત્રી નો પ્રોગ્રામ એટલે કે નવ દિવસ તો માતાજીને એકદમ સારી રીતે યોગ્ય રીતે ધાર્મિક રીતે બધાની એટલે કે આ નવ દિવસ યોગ્ય રીતે માતાજીની પૂજા કરે છે, અને આરતી પણ કરે છે. કારણ કે અમારા ગામમાં ઘણા બધા લોકો ખૂબ માને છે માતાજીમાં અને નવ દિવસ તો નવરાતત્રી આવે છે તો એ લોકો તો ખૂબ મજા કરે છે નવ દિવસ અને નવ દિવસ ગરબા રમીએ છ છીએ અને અમે એ તો ઓર્કેસ્ટર બોલાવી લઈએ છીએ નવ દિવસ કારણ કે તમે જાણો છો કે હવે તો ડીજેનું આપણે ડીજે જેટલું આપણે યુઝ કરશું તેટલું આપણા માટે સારું છે કારણ કે હવે તો લઉ સ્પીકરો ઘણા બધા આવી ગયા છે. જેના કારણે તમે જાણો છો કે તો આપણને ધ- ધ્વનિ પ્રદુષણ પણ થ વધારે થઈ રહ્યું છે કારણ કે હમણાં બધા લોકો ડીજેમાં કોમ્પિટિશન ખૂબ કરે છે. અને ખૂબ જોર જોરમાં વગડે છે જેના કારણે આપણે આંખ, કાનને ખૂબ અસર પહોંચે છે. એટલે કે નવરાત્ર્રીના એવા ઓર્કેસ્ટ્રા લાવું જોઈએ કે તે આપણા કાનને પણ સારી રીતે સંભળાયી અને યોગ્ય રીતે આપણે સાભળવું જોઈએ એમ અને બહ લાઉડ બી હોવો જોઈએ ને યોગ્ય રીતે સંભળાવવું જોઈએ એ જ રાખવું જોઈએ અને નવ દિવસમાં જે માતાજીની પૂજા કરીએ છીએ તેમાં ઘણા બધા લોકો બધા તમે જાણો જો આપડા ગુજરાતી છીએ એટલે કે ગુજરાતીઓમાં ઘણા બધા પ્રકારના પરવા હોય છે એટલે કે બધા જેમાં જાણો છો કે ગરબામાં બધા ઘાઘરા ચોરીને બધા યોગ્ય પ્રકારના કોસ્તુમ આવે છે મેન્સ માટે પણ એટલે કે બધા લોકો ખુબ એન્જોય કરે છે અને બહારના જે શહેરોમાં એ લોકો રહે છે ત્યાં અમે જાણો છો કે પાસ એવો પાસ ના પણ ફોર્મ ઘણા બધા પૈસા લેવામાં આવે છે અને ઘણી બધી જગ્યાએ યોગ્ય મોટા પ્રમાણમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને ત્યાં પાસ ના પૈસા પણ એક હજાર, દોઢ હજાર, બે હજાર એવા હોય છે. એટલે કે આવવું બધું રાખે છે અને બધા લોકો ત્યાં જાય બી છે કારણ કે ત્યાં મજા પણ આવે છે અને આ બધા લોકો સાથે રમવાની એવું બધા લોકો માને છે અને હું તો નથી ગયો પરંતુ હું તો મોસ્ટલી અમારા જે ગામમાં રમાવાડ છે ત્યાં જ રમું છું એટલે કે અરા ગામના જે પણ બધી વ્યવસ્થા કરવાની છે અમારા બધા બધા અમારા જે લાયકના બ ટ અમારા લાયક ના જે બાળકો હોય છે જે યુવાના હોય છે તે લોકો ત્યાં બધ સંભાળે છે તે માટે અમે ક બહાર નથી જ શતા એલે અમે બહાર જવાનું મન જ નથી પર અરા ગામમાં ર ત્યાં મજા આવે છે એટલે કે આપણા ગામમાં તો રાખીએ છએ પરંતુ હવે તો નવરાત્રીમાં ઘણા બધા ધની જગ્યાએ યો યોજવામાં આવે છે અને ઘણી બધી જગ્યાએ સારી રીતે મનાવવામાં આવે છે અને બીજું તો જ છે કે નવરાત્રી પછી તમે જાણો જ છો કે ઉત્તરાયણ જેવા તહેવાર આવે છે અને ઉત્તરાયણ તહેવારમાં પણ ખૂબ મજા આવે છે અને ખુબ આપડે તલના લાડુ ખાયએ છે અને પતંગ ચગાવવાની મજા અલગ જ હોય છે અને ઉત્તરાયણ માટેમે જાણો છો કે ઉંધુપુરી એટલે કે શાક ખુબ ફેમસ છે અને બધા લોકો ખુબ આનાથી ખાય છે શું તમને ઉતરાયને ગમે છે તહેવાર
હા ભાઈ ઉત્તરાયણ તહેવાર તો મને બી ખુબ જ વધારે ગમે છે અને તેમાં મતલબમાં અમારું ત્યારે ફિક્સ જ હોય કે અમે ત્યારે ઉબેડું પાડીએ છેએ બધા લોકો સાથે મળીને અને ઉબેડ્યું પાડીને મને તો તલના લાડુ વધારે ખાય અને ખૂબ જ વધારે મજા આવે કારણ કે ઉત્તરાયણના તહેવારમાં તલના લાડુ મારા ફેવરેટ છે અને તલનાડુ મે ખુબ જ વધારે ખાવઉં છું અને ત્યારે મતલબ બધા મિત્રો સાથે મળીને ઉબેડીું પ્લાન બનાવીએ છીએ અને બધા સાથે ઉબેડી પાડીએ છીએ અને બધા મિત્રો સાથે ઉબેડી પાડવાની ખુબ જ વધારે મજા આવે અને પછી બપોર થાય એટલી વારમાં ઉબેડી ચડી પણ જાય અને ત્યારે અમે ખાઈ પણ લઈએ છીએ ત્યારે ખુબ જ વધારે છાસ પણ લાવે છે અને સાથે પીએ છ છે પછી એકદમ ઉબેડીને ઉબેડ્યું ખાઈને પછી હમે છે ને પતંગ ચગાવવા જઈએી છે અને પતંગ ચગાવવા જઈએ મતલબ થોડીક સાંજી પડેલી હોય એટલે તાપ પણ ઓછો લાગે અને ખુબ જ સારી ના પતંગ પણ ચગાવવા મજા આવે કારણ કે ત્યારે પવન બ આવે અને પન બહુજ આવે એટલે મસ્ત પતંગ ચગાવે અને પતંગ ત્યારે ચગાવીની મજા આવે અને અમે તો એકબીજા ન પતંગ એટલા કાપીએ એટલા કાપીએ કે ખુબ જ વધારેવી મજા આવે અને મારે તો પતંગ ચગાવવાનું દર વખતે જ મે પતંગ ચગાવું છું અને દર વખતે દોરિ પણ મજાુંું અને ખુબ જ વધારે મજા માશ તો ચાલો ભાઈ આપડણે તહેવાર ની વાત પછી બીજા દિવસે પાછા કરીશું આજે મને તમારી સાથે વાત કરીને ખુબ જ એવી મજા આવી ચાલો
હા હા સારું મળીએ